હલો હલો હુ કરોહો હલો હલો હું કરો કો કોઈ નહી કરતા ખાધું
ખાધું હ
ક ખાધું
હલો
હલો
બોલો હલો તમે હું કરો
અભી કોન બેઠા હો ખાલી
ખાધું કે નઈ
હોવે તમે ખાધું
હા વાયુ
કબા
અને મરડી વાય
હા અ હલો
આપડ દ્વારકા જવાનું હ તે ગાડી હે હોવ અ હાલો હ હલો બોલો હુ કરો હો કશું નહી કોઈ નઈ બેઠો હુ